હા હેલો કેમ છે?
તું બોલ
અને બધા ઘરમાં કેવા છે?
હા બધા સારા છે.
જમી લીધું કે
બાકી છે.
ક્યાં જમવાની તો
મેં તો દસ વાગ્યા સુધી.
હ બહુ લેટ જમી તું તો બોલ બીજું? અચ્છા હા ત્યાંના બધાને ટીચર બા ટીરને ઓખું છું
હા કયોને મને કાંઈક
કોના વિ જે પણણ
એ છે જ છે ને પહેલી ના કરીને
અચ્છા એ ટીના મેમે એતો બહુ મસ્ત ટીચર છે યાર. બહજ ને બહુવજ મસ્ત મેં એમની ફેવરિટ સુરણ હતી પેલા ભણવામાં પણ બહુ મસ્ત છે બધું આગળ પછી જ્ઞાન બી આપે બાર નું જ્ઞાન આપે પછી ભણવામાં તો સૌથી વધારે એવી રીતે ભણાવે છે કે આપને સમજ તરત પડી જાય.
કેવા કોલેજ છે
કોલેજ બી બહુ મસ્ત છે ત્યાંના ટીચર્સ બધા બહ મસ્ત છે. સ્ટાફ બધા બહુ મસ્ત છે અને પછી સ્ટુડન્ટ બી ત્યાંના ક્લેવર છે. ટોપર છે એમ તારી બેન ત્યાં એડમિશન કરવા માંગે છે મ. ને તો બહ સારું ડિસિઝન છે એમ ત્યાં
હા એક કોલે હજી તો એની સ્કૂલ ભણે છે ને એટલે મારી બેહેન તો હમણાં
પેલા ખાલી કોલેજ હતું હમણાં સ્કૂલ બની ગયું. છે.
હા ક્લાસ પ્લસ બધા પ્રિન્સિપલને બધા આપ બધા બહ સારા છે એમ ફ્રેન્ડલી જ રહે છે કઈ બી પ્રોબ્લેમ આપણે ઇઝીલી શેર કરી શકીશું.
એવું જ રહેવું જોઈએ.
હા બહ મસ્ત છે. એમ પેટીના એમ તો ય બહજ મસ્ત છે એમ કઈ બી કામ બી આપીએ તો કઈ શેર ભી કરીએ કઈ થાય આપડા જોડે તો હેલ્પ ભી કરે છે એ આગળ પછ બધું જોઈ લે છે એમ.
બ સારું છે તો
પ્રેશર નહીં હોય આરામથી આપણે ભણી શકીએ એમ
ત મારી બેન માટે પણ કેજે એક થોડો ઓછું બોલે છે એટલે
હા હા મે કઈ દેવા તરી બેન ટસ લેવાની કઈ
નહી ન મારી બહેન ટૂશન તો નહી લેશે
હા એમ તો હોશિયાર છે તારીબેન તો બી ટ્યુશન ક લેવાનુંય કે જે મારી બાજુમાં એક સર છે તે બહુ મ જ ભણાવે છે સાયન્સ ન ટીચર છે
કેટલા ફીસ છે ત્યાંનું
ફીસ તો એમ ઓછું છે પર સબ્જેક્ટમાં થર્ટીન છે એમ
બ વધુ છે તો પણ
બાકી તું કે તો મેં વાત કરી લેવા ફી ઓછું ઘુણું થઈ જાય એમ
હાા એક વાર જોવું પછી
હા પછી તારીબનને
હા હા
બોલ બીજું
હા એમ તો મારી બે હોશિયત છે કુશન ની પલે ચોપડ ચાલે
સારું ને એમ બી ટ્યુશન લેવામાં ખાલી ખોટો ટાઈમ વેચાય એમ તો બાકી હોશિયારી તો પોતે ઘરેથી કરી જવાય
યાર ત યાદ છે મને સ્કૂલ ન પિકનિક બહુ યાદ આવે
અ યાર સ્કૂલ પિકનિક તો વાત હ જ નહીૈ બહુ મજા કરે્યા આપ આપણે ત્યારે
હ પસંદીું
એ બધા તો મેમરીઝ ને ફોટોસ બધું યાદ જ રહી જશે હું બો
તને કોરોના કાલ યાદ છે
અરે એને કોણ ભૂલી શકે
હા યાર એને તો મેં ક્યારે ન બોલી શકું
કરનામાં તો બહ મજા કર અને ઘરે બેસી સ બેસીને.
ખૂબ મજા ક એ ર
યાદ કરી તો દુઃખ ભી બહુ થાય ને પછી મજા ભી આવી જાય થોડું ઘણું સારું બી થયેલું એમ.
એ તો બારવે
ફેમિલી જ ટાઈમ સ્પેન્ડ કરવાનું મળ્યું ફેમિલી થી ક્લોઝ થયા.
હા મેં પણ પપ્પા જોડે લુડુ ખેલતા હતા.
હા સારો ને મેં બી બહુ જ રમ્યા કર્યું.
મજા પણ આવતો.
બહ મજા સેનટાઈઝરને હાથ ધોવાનું બાર જવાનું તો માસ્ક પહેરીને જવું એ બધું તો બ મજા કર એ બધું યાદ જ રહી જશે લ ટાઈમ સુધી
ી આવે તો સારું. એમ એમ પણ કેટલા બધા બીજાને ખોયા પણ છે.
આવશે હવે તો કઈ ખબર ન હવે આગળ જતા બાકી તો હવે કોરોના એ બધું નહી
હા હા. જોવાના આપડે એ ખવાર
હા બધું તો જોઈ લીધું આપડે જ હવે શું બાકી જ નહી ખબર
ઓર બતાવ તુ
કઈ નને એમ બેસી રહેલી તું બોલ
હા મેં પણ બેસેલી જ છું ટીવી જોતીતી.
પેલા મેમે તને કોલ કર્યા હતા કઈ એડમિશન માટે?
કોઈ મેમ કોલ નથી કર્યું હમણાં સુધી મેં ગેલી હતી કોલેજ કાલે તો એમ કહેતી છે ફીસ જમા કરવાનું છે.
તો ફિર ભરી દીધું તે એ?
હા ફીઝ જ ભરવાનું બાકી છે.
શુ. કેટલા ફીસ છે?
એમ તો મારું પંદર હજાર એવું છે.
હા ઓછું છે એમ તો.
હા ઓછૂ જ છે. બીકોમ કયરું તો એટલું જ છે ને.
મારે તો આટલા બધા કોલેજથી કોલ આવે કરેને યુનિવર્સિટીને ક્યાં ક્યાંથી ફલાણા ઢીંકાના ક્યાં હો કોલેજ વિઝીટ કરવી યુનિવર્સિટી વિઝીટ કરવી આટલા દૂર દૂરથી આવે ખબર નહી ક્યાં જાય આપડે માર તો કઈય કિની મલે.
એક્ઝામ પછી તો આવે કોલેમ આવે
રોજ બે ત્રણ દિવસમાં આવ્યા જ કરે એક દિવસમાં ચાર પાંચ કોલ
તું કંટાળી ગય હશે.
કંટાડી ગયે મેં તો.
સાર કે આટલું બધું ફલ આવે.
અરે કોલ ના હું ફાયદા એ લોકો કઈ કરી છોડી શકે ખાલી બોલવા માટે પોતાના કોલેજ ના પ્રમોટ કરવા માટે આપડા હેપ કરવા માટે થોડી એ લોકોનું તો કામ છે ખાલી બોલવાનું બાકી આપણેે તો અહીયા જ ભણવાના ને આપડે આસપાસ. ફેમિલી વાળા દૂર જવા માટે પરિણામ તેવી ટાઈમ એવું છે કે હા પ્રોપર થઈ જશે મેનેજ એન્ડ બાકી ટાઈમ વધારે હોય તો કોઈ કરવા માટે નહી આપ
હા એમ પણ ત ટાઈમ બહુ સરસ છે મહેનત થઇ જાય તમે
હમ બાકી ફેમિલી વાળા ના જ પડે જોબ એ બધું નહી કરવાના હા પિલા પ યુનિવર્સિટી ને તે તો બહુ મોટું યુનિવર્સિટી છે ત્યાંથી ભણીએ તો પછી સેલરી વેરી કઈ મળે આપડણે તો મોટા માણસ થઇ જવાના ત્યાંથી મળી ને ચારેક વર્ષ નું કોર્સ હતું મારું પણ મારે ત્યાં ભવાનું હતું એમ સપ્નું છે પણ પોસિબલ જ નથી
ં સમજી શકું છું એટલું બજેટ ની મળ
હમ શું કરું ઘરે કોઈ ભાઈ ભાઈ મળે નહી આપડણે પોતાને કમાના પપ્પા કમાવાના શું થશે ઘરનું બધું જોવાનું એટલે બધ જ પ્રમાણે જ બધું જોવાનું
કઈ નહી તું એક સાલ હા એવું જાય
હા એ લોકો તો છોકરાઓ છે તો એ લોકો કરીકશે બધું
હા છોકરોઓનું તો બધું કરી આપે બધા
વધારે સપોર્ટ નહી મળે
હા એ તો બસ સાક્ષી સધારે બહ છું સપોર્ટ કરે
હા મમ્મી લોકો તો એવું જ હોય કે ઘરનું જ કામ કરીએ વધારે વધારે ઘરનું જ કામ શીખો અનેને બધું એ આગળ કામ આવશે બીજું બધું કઈ જ નહી ખાલી ઘરનું કામ થી થોડી થાય હા ખાલી ઘરનું કામથી થોડી થવે બધું
એવું ને એ લોકો પોતાની હિસાબથી સોચે છે
હા એમ બી એ લોકોને કહેવાનું સારું છે પણ શું કે આપડે વધારે કએ તો પછી બોલે
હા વધારે નહી બોલવાનું એ લોકો કો એકગ્નોર કરડનું
તો ઇન જ કરું ને બીજું શું
હા એ લોકો પોતે પોત પોતાની જગ્યા સાચી છે એમાં શું
હમ મારી મમ્મી છે ને એજ બહ વધારે બોલે બાકી તો પપ્પા તો કઈ નહી મા મમ્મને જ બહુ પ્રબ્લેમ હોય
હા એમ તો મારી મમ્મી પણ શાંત નહી બને
તાારી મમ્મી ફેરી ઠીક છે યાર પણ મારી મમ્મી તો જોઈને જ બીખ લાગે
યાર એવું કઈ નહી મળે તારી મમ્મી તને જોબ માટે પણ હા પાડી છે મારી મમ્મી તો સપોર્ટ પણ નહી કર્યું
ટાઈમ સારું ન બને ને એ વધારે લેટ નાઈટ કોઈ કરવા માટે ન દેને એમ
તો ભણ્યા સારી જગ્યા
હા તારું એમ બી નજીક જ હતું પણ કઈ ઘેરવડાને વિચાર એવા હોય તો
યાર મેં તો બહુ ટેન્શન માં છું તને શું ખબર
અરે એમાં ટેન્શન હું લેવાના થઈ જશે બધું
પન્શન હે તલીસું બતાાવ યાર હા હા ચોક્્ખસ બોલીશ તને
હા પહેલ જોય તો કે જે બાકી તો કઈ બીમાર જે થશે નહી કરા તના માટે
હા તું એટલું કહી દે ને તો મને બહુ સારું લાગે
હમ
તું પણ કરજે કોલેજ એવું નહી ન
અરે કરીશ રે મારે ભી કઈ કરવું છે ને આગળ મેધું પેલા જોબ વોબ કરી લે એમ થોડુંક બધા પૈસા આવી જાય ભેગા કરીને પછી કોલે એડમિશન લેવા અમા પૈસા મળે નહી હાથમાં
હા એમ પણ ટાઈમ છે તકાર સાથે અરે યાર મેં પણ નહી કરશે પણ શું કરું તને તો ખબર છે એમ પણ મારું ઓલરેડી લેટ થઈ ગયું છે
હા સારું એમ કઈ એ પ્રમાણે બી થઈ જાય તો બધું સારું એમ
હા એટલે જ મેં કરવા માંગુશું એ બીજું કઈ મેં પણ ન કરું
હા બાકી મારું એજ ના તો હિસાબ કઈ નહી એ તો થઈ જશે ભણ તો આપડે છેી કનેી ભણી એમાં હું
તું તો હમણાં ના છે કઈ કરી શકે છે
હા
આવ બતાવ
હાર તું એ ફોટા મોકેલા સ્ટેટસ મેં જોય લ ક્યાં ફર ગેલી હતી
હ ર યાર એ તો મેં એમ જ પાડ્યા જ કરવું એ ચાર જેબીડી છે ને એનાથી કરો
અચ્છા મને લ બહાર ફરવા માટે ગયલી મને બહાર ગયલી હતી
બાર ની જવં મેં ચેટ જીપી છે મારા માટે બધા જગ્યા મને ફરાવી દે
તો મારું બી બેટન એડિટ કરી આપશે ને
હા હા ચોક્કસ કરી આપ
હા હા કેમ કે મારી પાસે ટાઈમ નહી હોય ને એટલે બધું મને ખબર બી નથી ત્યારે તો બધું ખબર છે આમાં
હા યાર એક તો તને ખબર છે એડિટ વા ગેરે બ મસ્ત છ
હા એટલે જ મેં કો કરી આપજ બે ત્રણ આપા તને ફોટા
હા એમાં તો મારું ઇન્ટરેસ્ટ છે એટલે
હા સારું કેવાય એમ તો તને આવડે જ મને તો એટલું બધું નોલેજ નહી મળે
હ તું તું તારો ફોટો મોકલજે મને મે તને એડિટ કરી નાખું
હા હા મોકલીશ તને
ચાલ તો ઠીક છે તું મોકલજે ફોટો એડિટ કરી આપું મે
હા હા સારું કઈ છેને બીજ બી ચાલ બાય